હલો, હલો. કર ત હું.
બસ, મજા મજા. તમારે કેવું?
અમારે હેંડ્યુ છે, આ વાતાવરણ મસ્ત ઠંડુ હો. બે બેઠા વળી નોકરીમાં નવરાશ
એવું સે એમ ના.
તુ કરે?
રહો ન આ આટલો બધો.
અલ્યા ઠંડો વાયરો, ધાબા પર બેઠા.
હેઠા ઉતરો, વાયરો બહુ આવો.
આ વાયરો હું કર. મસ્ત પવન આવે ન.
હા ઠંડક હશે વરસાદની ભાઈ.
બહુ ઠંડક તો વરસાદની જબ્બર.
હમ.
તમારે કેવું હોય, તાં વરસાદ બરસાદ ને
વરસાદ આયો ને, મસ્ત ઠંડક મસ્ત થઈ જી.
એવુ એમ.
હમ ખુબ ખખડાઈ જાય.
ઓ ચીળીઓ તડી પડો
હમ
જેવીહ સાડી વરસાદી આકે ને એટલો
એવું છે એમ કેવું ચાલે પાર્લર નું
પાર્લરમાં ને હેડે છે કમ્પ્લીટ વડી એ પાર્લર ના ધાબા ઉપર જ છો કોને
એવું છે એમને અમારે પાર્લરનું અમે મોટું કર્યું ખબર મોટું ખબર મોટું પાર્લર કર્યું
મોટું બનાવ્યુ એમ કેટલા મહીના થયા
મહેનત જો
એવું એમ
હમ
હચાણ આમ તો પે માપનું હતું ને એનું હતું કમાઇ ગયા લાગાવ હતા ને એવ
હ કડાકી વધી ગઈ એટલે મોટું કરવું પડ્યું
એવું બધો માલસામાન બધો રાખો
હા
એવુ એમ હા અમે કરિયાણા નહી રાખતા અમે તો ખાલી બીજું રાજ કરિયાણા ન રાખ બીજું બધું રાખો
હ વધુ રાખીએ હોલસેલ હોલસેલ ન ભાવે
હમ અઆપડે કરિયાણા સ્ટોર નહી ખાલી પાાર્લર જ છે એવું કો
હં
હમ તમે યાર થૂકો ક શુ યાર
હોવે લ્યા
મસાલા ખાવાન ચાલું કર્યુ
હોવે પાન મસાલા ખાવુન
એવું ના કરો શરીર ને નુકસાન થાય
હા જર પણ હો રે હ ચાલતું નહી અવે
હમ એવુ કેમ નહી ચાલતુ વડી ના હોય.
તમારું ઘર હ પે તમારા મમ્મી ને સંંદામાને
એટ કેર છ બ તો
ભગવાત જ તો નહી.
એ હું થઈ ગ ન છ આઠ
આમ તો એવું
હમ હ બ શંગર.
હ ગોડાબાઈ જવું ચાલો.
એને મજા.
મજા મજા આતી નન.
હા બધા મજા.
ચંગુવાઈજી
તા પા સાડ મજા નઈ થતા હવે.
ગાયર
એવું કેટલી હાજરી કરી છે ને.
હારી હત છો.
એવું એમ તો આવ ગયો એટલે તો કમણ સમાન.
ત ના તું જા બેગરરી હોય તોો પંચતેઈ દો
હ ન દુરિયાવું મા અમ્યા. મેહણા જવાનું છ એટલે નેક
તું પુડા રોવા મળે તો ને
હમ તુંઈયે એ ત. બઉ ખાાસ વળ ના છે દહ વર્ષ થવા.
એ તો શું કરી તોું જોવા મળે.
કોણ હોતા ક તો નેનો તો અમ નથી પડતી.
તે રોવાયું.
રુંંગવા જિલ્ લલે અ ર તળ.
એવર ખા રૂમ બો જે હમાં રૂમ બ હલી એને
ઓ ના હોયયમ.
ના બુ જો.
હદ ન. તમે કધા રોયા તો રોયાગો મોટો છે.
હમ.
હા.
હું રોયા વગર મોટો થયો.
એવું પરા રોજ ન એમ. બું તો ખારું કેવા એ.
જંગલમાં જતું રહેવું હ ફરવા સિહરોડે.
છેમ.
સિંહ જોડે જાવ સિંહ ની મુલાકાત કરીએ ને.
શી ખાઈદા હકો હોના હો.
આમ તો મુ ખાઈ જાય આવ્યો છું.
એ.
હમ.
આજ ગિનારમા સોકરાને ખાઈ ગ્યા હો એવીતે ખાઈ જાહે.
ના હો ભાઈ અમે પાહા પડતા નહી..
એવું? બેના હોય એલપ
હક્ન્.
બેન આવ લયને જ ફરવું. એવું તો તો સારું કેવાય.
તમાર જોતુત કાડલો. તમાર જોતુત કાડલો. તમન ચાલ દેય. તમન જો
એવું? કોણ એને ઝગડો બગડો નઈ કરતા
દુકાનમાં રાખીએ
એવું? રાખે બધુ દુકાનમાં
તમે હું વેગો દુકાનમાં શાકભાજી વેગો
ના શાકભાજી ની આપનુ પાલરનું જ મોટું મોટું રાખે હોલસેલ એમની મોટી
શુંકારીયાણામ કોય રાખો
ના કરિયાણા વસ્તુ નઈ રાખતા એ તો ના જ પાડી
ખાલી પાન મસાલાન પડીકાને એવું
આબસ. ઠંડા પીણાનું એવું બધું દૂધ બૂધ બધુ રાખ ખાલી કરિયાણા વસ્તુ નહી રાખતા.
હમે દૂધે રાખીએ પહી ઘી ઘીએ વચીએ પાહું
એવું એમ
હમ
બોલો પોતાનો પણ ગલ્લો કે રીતનો
હા પોતાનું કોઈ ના હોય એવડી મોટી કઢી
હમ એ એવી રીત બે-બે રૂપિયાની નહી આલતા
એવુ એમ
હા
બે રૂપિયા નું ના ચાલે
પેલા ન‌ઈ લેતા હતા બધા?
હા એરો વાખરી એટલે તે
હંમ કેટલા હંમ
પાટણી ભગીયા યા વાઘરી હો કેવાય
હાય પોટણી પોટણી
એ બે રૂપિયા હું પાલવા
ના જ પાડલુહું કરવાનું?
હમ અમે તો કિકિલો હી સ્ટાર્ટિંગ અત્યારે માર દુકાનનું
એવું એમ
હમ્મ
તો હારુ કેવાઈ
હમ
હ હા અમે વળી આય બેઠા હવ તો થોડુંક ભરીએ હી
રેસ્કુ અમારી જોવા રેસ્કુ ટીમ અમારી જોવ?
અને હાથડે હાફ પકડો અમમે હાપ ચીડીઓને એવું પકડીએ
હમ અમને એક અજગર પકડવા ગયા તા
એવું?
હમ
હારું કેવાય. કે બાજુ પકડ્યો તો અજગર?
કોને નદી માં.
એવુ બરાબર.
હમ.
હા આમાં તો જોવો તો ખરા
વિડિઓ આયા છે ત
હમ એત કૌ. ચેવડો હતો કેટલા ફૂટ ન હતો?
હતો
હે.
કઈ એવું માપી નતું કઈ મોટો ખાસો હતો. તન લાકડી ન તન લાકડી જેવડી થાય એવડો હતો વાયરો બો આવે છે, તમારી ધરે હા એટલે નેચા બેહો
એવુ આ વાયરો યાર ઓલો વળહદનો એવો અંધારિયો હોય આવક નહત હોઈએ.
વરસાદ તો હન આવ
તમારા હમણા વરસાદ થારા બાજુ
તાર બધો વરસાદો કે નહી? હાલો. હાલો.